હા
હા કોણ
હલો હલો
હા હા બોલો બોલો
ઓળખાણ પડી
અ ના પડી કોણ
અરે કોલેજમાં જોડાયા હતા
અચ્છા અચ્છા હા હા
હ હ હવે યાદ આવ્યું કોણ
હા હા યાદ આયા. આ એક્ઝામ્સ એટલે યાદ આવી મારી.
તમારા અસાઈમેન્ટ લખી આપતા હતા અમે. યાદ આવી હા તો યાદ રાખો એમ હા બઉ જૂની વાત થઈ. હા હા હા. બે વર્ષ નું નઇ.
હમ્મ એટલે લખવાનું તો હવે જાતે કર દીધું.
એક્ઝામ આઈ એટલે યાદ આ એવું નથી ઓકે.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
હા હા જોકે એક્ઝામમાં એટલે યાદ તો આવી ખરી જ. કેવી તૈયારી પરીક્ષાની?
બસ સરસ છે તમારે કેવી છે?
ઠીક ઠીક હવે મારે છે ને અત્યારે ભગદોડ છે ભગદોડતી છે એવું છે એટલે હજી તૈયારી થઈ નથી એટલે મેં એ પૂછવા ફોન કર્યો કે આઈ એમપીને એવું છે કઈ?
આઈ એમ પી.
હમ્મ. નઈ ઓમ સરે એ સર મેડમે બધા આપ્યું હશે ને કે પૂછાશે પેલું પૂછાશે.
હમ્મ. વેટ હું ચલ હું જોઉ. હા આઈ એમ પી આપ્યું છે આપણેે જે ઓ એસ છે ને. એમાં જેે સેક એન્ડ યુનિટ છે.
હા.
એ સેકન્ડ યુનિટમાં થર્ડ અને સેવન નંબરનો જે ક્વેશ્ચન છે એ મોસ્ટ આઇ એમ પી છે. અને એમાં જે હા અને એમાં આઈ થિંક પંદર કે સોળ એમ સી ક્યુ છે. પંદર કે સોડ એમ સી ક્યુ છે. હલો. હલો.
હલો.
હા બોલો.
આપડે કેટલા માર્ક્સ ની પરીક્ષા આવશે આ.
આપડે અરાઉન્ડ ત્રીસ માર્ક્સ ની હશે આ.
મને એમ કે આ પ વીસ માર્કની હસે.
ના ના આમાં શું કે આ આપડે યુનિવર્સિટીની આવી રહી છે.
હા બોલો.
હા આપણે યુનિવર્સિટીની એક્ઝામ આવી રહી છે.
હા.
એટલે આમ તો આ છે પચાસની પણ આપણેે જે લે એ વીસ માર્ક્સનું આપણે ક્વેશ્ચન આન્સર હશે.
હ હ.
એટલે સાચું ખોટું અને જ એમસિક્યુ આવે ને એ ત્રણ ચાર આપણે ઓપ્શન હથા એમાંથી એક સાચું
હા એમસીક્યુ નો મતલબ મને ખબર છે ઓકે.